મજામાં.
હું પણ મજામાં છું. મને આજ તારી સાથે ટી વી સારું કે મોબાઈલ, આ વિષય પર મારા વિચાર રજૂ કરીશ. આજના સમયમાં ટી વી અને મોબાઈલ બંને આપના જીવનમાં ભાગ બની ગયા છે. અહ તેના વય બંના ફાયદા પણ છે, અને નુકસાન પણ છે. પણ પ્રશ્ન એ છે કે આપણા માટે ક્યું વધારે સારું છે?
સૌ પ્રથમ ટી વી વિશે વાત કરીએ. ટી વી એક એવી વસ્તુ છે, જે આખા પરિવાર ના એક સાથે બેસાડી શકે છે. સમાચાર, ધાર્મિક કાર્યક્રમ શૈક્ષણિક કાર્યક્રમ, ખેતી, આરોગ્ય, વિજ્ઞાન અને મનોરંજન બધું છુ ટી વી ઉપર મળે છે. નાના બાળકો કાર્ટુન જોઈ શકે છે. વિદ્યાર્થીઓ શૈક્ષણિક કાર્યક્રમથી ઘણું શીખે છે. શકે છે, મોટા લોકો સમાચાર અને જ્ઞાનવર્ધક કાર્યક્રમ જોઈ શકે છે. ટી વી જોતી વખતે આંખો પરિવાર સાથે હોય છે.
હા હા અને મનજે એથી પરિવારમાં પ્રેમ અને સંવાદ વધે છે. હવે મોબાઈલ વિશે વાત કરીએ તો મોબાઈલ એક નાનકડું ઉપકરણ છે પણ એમાં આખી દુનિયા સામેલી છે.
મોબાઈલથી કૉલ કરી શકાય, મેસેજ કરી શકાય. કાય, ફોટો પાડી શકાય, પૈસા મોકલી શકાય, ઓનલાઈન અભ્યાસ કરી શકાય. ઓનલાઈન શોપિંગ કરી શકાય, ટિકિટ બુક કરી શકાય ડોક ટર સાથે વાત કરી શકાય, અને દુનિયાભર ની માહિતી મેળવા શકાય.
જ આજે મોબાઈલ વગર ઘણા લોકોનું કામ ચાલતું નથી પણ મોબાઈલના ઘણા પણ નુકસાન પણ છે. પણ ઘણા લોકો દિવસભર સોશિયલ મીડિયા પર સમય બિગાડે છે. વય ગેમ રમવામાં સમય બિગાડે છે રાતે મોડા મોટા સુધી મોબાઈલ જેવા જોવાથી ઊંઘ ઓછી થાય છે.
આખે દુખે છે માતા નો દુખાાય થાય છે બાળકોને અભ્યાસ બગડે છે. મોબાઈલ ની લત એક ગંભીર સમસ્યા બની રહી છે, હવે ટીવી નો નુકસાન જોઈએ. દિવસ દિવસભર ટીવી જોવાથી સમય બગડે છે, કસરત થતી નથી બાળકો કો ના અભ્યાસ માં ધ્યાન ઓછું થાય છે. ખોટી જ હારતો અને હિન્સક કાર્યક્રમોનો પ્રભાવ પડી પણ પડી શકે એટલે ટીવી પણ મર્યાદા જોવું જોઈએ જો આપ તુલના કરીએ તો મોબાઈલ વધારે ઉપયોગી છે. કારણ એથી આ બેસ્ટ વ્યવસાય બેન્કિંગ યાત્રા સંચાર બધું જ થઈ શકે છે.
હા પણ જો મોબાઈલ ને ખોટો ઉપયોગ કરશું તો એ નુકસાન પણ બની જશે. એજ રીતે ટીવી મનોરંજન અને માહિતી માટે સારું સાધન છે. અ પણ દિવસભર ટીવી જોવું યોગ્ય નથી મારો મત છે કે ટીવી અને મોબાઈલ બંને સારા છે પણ જે જો તેનો યોગ યોગ્ય સમય પે અને યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો
આ પણ ટેકનોલોજીઅન ગુલામ નથી બનવાનું પણ ટેકનોલોજીના સમઝ સમજદારથી પયોગ કરવાનો છે, છેલ્લે જો એટલું કઈશ કે સમય નો સુદ સદુપયોગ કરશો તો ટીવી અને મોબાઈલ બંને તમારા મિત્ર બનશે. સમય બગાડશો તો બંને તમારા નુકસાનકારક બનશે કારણ ટીવી અને મો મોબાઈલ એવું વસ્તુ છે કે સારું બી દાય ને માથું પણ જાય બાળકો ના માથામાં સારો પ્રકાશ ભી પડે અને માથે પ્રકાશ બી પડે
હા અને ટીવી મનજે ઇલેક્ટ્રોનિક્સ એવા વસ્તુ છે જે ટીવી ટીવી દેખશું તો આપણ આખા પરિવારની સાથે બી બેઠીને દેખી શકશું કે ટીવી જો એવી ચીજ છે કે તિનામે મનજે આપને થોડો ટાાઈમ દેખને બંધ ભી કરતા આવે છે પણ મોબાઈલ એવી ચીજ છે કે અ તિનાફે આપ સૌ રાત સૌ દાડો આપ મોબાઈલ દેશું તો આપ તિનાફ જ બિઝી રહી શક મનજે ઘેરના પરિવાની કરતા આપણ અ ટાઈમ પણ નથી કાઢી શકશું અને આપને એવું તે જ કે મોબાઈલ મે આપ ગેમ્સ વગેરે શોર્ટ્સ ખૂબ કઈ તિનામે આવે છે તો પણ ઘેરના લોકો ને પણ ટાઈમ નહી દઈ શકતા અને સમય નુ વાપર બી આપ સમયથી આપનું કામ બી નથી ચાલતું આખો દાડો બસ મોબાઈલ દેખાનો તો એક પ્રકારે ટીવી સારું છે મોબાઈલ બી સારું છે પણ મોબાઈલનો વાપર આપણ. તેમથી કરવા જોઈ છે.
ના ના ના એવા અમે વાત એવી છે કે આ ટીવી અને મોબાઈલ દેખો મને તે લિમિટ મામા ની દેખીયો તો ડોડા બી ખરાબ થાય અને માથું દુઃખી એટલાની તબિયત બાળકોને તબિયત ના પ્રભાવ પડે અને મોટા લોકોના પણ ટોળામાં થાય કઈ બાળકો એના એના કારણ આંધળા થઈ ગયા છે એવા ગંજસ બાળકો છેીખલેને દષ દૃષ્ટિ જ જતી રહેલા છે.
અને ટીવી દેખાના ફાયદા બી એટલા છે તોટા બી એટલા છે હું તુંને બધુ તો જ ફાયદા તો ફાયદા એવા છે કે આપણ ટીવી ના આપ તના મનોરંજન પશી શિક્ષણ ન બી કઈ દેખી શકશ તે નંતર ભાઈ આપ ઘેર મેના ચિત્રપટ બતમ્ય ભરપૂર મનોરંજન બી આપણ કરી છુ અ જ્ઞાન ભી તેના મે આપને મળે આપને પુરા આપ પરિવારની જોડે આપ ટીવી દેખી શકશુ. અને તોટા એવા છે કે ટીવી આપ જર કાયમ ભટે શકશો તો આપણી શરીર ની હાલચાલ પણ તેવા મંદ આળસ આપને આવે છે.
શરીર ને હાનિકારક થાય અને શરીરમાં ઘણ પ્રકાર નો આજાર ઉત્પન થાય.
હા મજે વય આપનું જાસ્ત વાર આપણ સ્ક્રીનથી ડોળા સમર બરશું તો આપણુ માથું ભી દુખે છે આપણા ડોરા દુખે છે. ત નંતર વય અ કાર્યક્રમની કરતાં કઈ નુકસાન ભી થાય છે અને વાઈટ પરિણામ બી થાય છે.
ટીવી અને મોબાઈલ બઠ્ઠા હોતે સારી એવું નથી.
સારી બી છે પણ આપણ ટાઈમથી તેનો
તેનો જે સદુ તેનો જે સદુપયોગ થયો તો પછી તે સારું નથી. જેનો સમય નો ઉપયોગ થયો તો પછી તે સારોત ટાઈમ ટુ ટાઈમ મોબાઈલ
એવી છે કે આપ તિનામે વિડિયો કોલ અ કોલિંગ અ પૈવટી નંતર આપણે લાઈવ આપણે જે દેખાને આપન તે દિનામે કરી સંપર્ક આપને જ્યારે અર્જેન્ટ કોલ કરની ત્યારે આપ તના કરી શક ત નર બકિંગ પ ખરીદી ઓનલાઈન શોપિંગ કરવાની હોય પ બિલ ભરવાનું હોય વ્યવસાય કરવાનો હોય તો મોબાઈલમાં આપણ અતિ સોપી પ્રમાણે આપ કરી શકશું. અને ઇન્ટરનેટ મદદથી આપણ કે કેટલા સેકન્ડ મેં આપ તના આપણને જે લાગે આપ તે વસ્તુ આપણ ઓનલાઈન શોપ
હા મોબાઈલ નો ફાયદો છે કે બો આ જો ધડું મણસ હોય ધડું મણસ હોય તેને બહાર જવાનું બહાર જવાનું ય પડે નહી તો મોબાઈલ માં પણ ઓનલાઈન કરી દેવાનું ઓનલાઈન ઘેરબટ્ટા ભાજી પાાલો બી અને જે વસ્તુ જ જવત તેનો દીકરો દીકરી જો કોઈ બહાર હોય બહાર ના દેશમાં હોય તો વિડીયો કોલ કરીને પણ બોલી શકે. મોબાઈલ એક વસ્તુ સારી છે સારી છે પણ ટાઈમ ઉપયોગ થવ છે જાસ્ત જે ઉપયોગ કરો તો તે દેખાના નજરિયાથી સારું નથી
બટું સારું છે પણ એવું છે કે આપ કેવા રીતે આવડા નામ નાના ના મોબાઈલ એવી ચીજ છે કે હણાં જે છોટા મોટા સુધી બધા લોકોને બધા લોક
નાના છ-છ મહિના નાના-નાના બાળકોને બી મોબાઈલ લાગી જાય છે.
પણ આ સવ સવય આપ પણ લગાડે છે તો એ ન પાલન કરવાનું તેમને મોબાઈલ દેવાનું કે નહીં તે આપના પરે બી નિર્ભર છે. આપણ હા તો આપણ તેને મોબાઈલ નહી દવા તો તેને આદત નહી લાગવા પણ આપણ જ મોબાઈલ દેશો તો તેમને નાના કથી તેમને મોબાઈલનો ઉપયોગ થશે. તેને સવય લાગશે, પણ આ સવય મોડા આપનું કામ છે, મોબાઈલ એક સારો બી છે. અહ વાઈટ બી છે હા તો વાઈટ બી છે, પણ તેનો સદ્ઉયોગ આપન બરાબર
હા, અને એક વસ તું છે કે નાના બાળકો જલ્દી મોબાઈલ ખેલાય તો તેની નજર કવળી છે કવળી રાય તેમ નજરમાં ખુબ દૂર દૂર તેન દેખાણ તો ખુબ એ થાય.
હાવડા કે હાવડા કેટલો મોટો ઉપયોગ મનજે એ આરોગ્યની કરતા મોબાઈલ લાઈક કેટલું એ થઈ રહી છે એ મનજે છોટા છોટા નાના નાના બાલકને પણ નડા ચશ્મા લાગે છે. આવળકથી પેલા લોકોને તો ચશ્માો બી નહી લાગે છે કેમ કે તેની જોડે મોબાઈલ નહી હોતો.
તે લોકો બહાર બહાર જઈને વસ્ત બહાર ની હવા પાણી સૌ એ કરે છે બહાર રમે છે. આંગનામાં રમે છે ગ્રાઉન્ડ પે જાય છે ડા હડાના બાલકો કાજ કઈજ નહી ઘર માં બેઠે મોબાઈલ દખે ટી વી દખે.
અને તેને ગેમ્સ પણ રમાન રહે તો ભૈરજ જે બેટબોલ ફૂં અહ પે તે નંતર અહ સુખે ખેંચ આઈ અહ ક્રિકેટ એ તે નંતર બેડમિન્ટન એ ખૂબ સારા ગેમ પહેલા લોકો કબડ્ડી રમે છે પણ હાવડાના જનરેશન ના લોકો એવા છે કે મોબાઈલ બસ ફક્ત મોબાઈલ લેવાનો દેખાનું ગેમ્સ રમવાના તે નામે ખૂબ સારા ઓ વસતા ઓ હોત તો તના અમે ટાઈમ સ્પેન્ડ કરએ છીએ આંખો દાડો તો તેના તે આપણું આરોગ્ય ને બી ખરાબી થાય છે. હા માં છે હા ડોળા દુખે છે. વધી તે નંતર માન દુખે છે ખુબ સારા તેનાથી આપડે ફાયદા ને તોટા જ થાય છે. પણ તેનાથી આપને ફાયદા શું લેવાનું ટોટા શું તોટો શું એ તો તે આપને આપના પર નિર્ભર છે.
હા મોબાઈલ ના જો ફાયદા હો તો જ સારું પણ ટોટલ આ બટું બ શરીર ને હાનિકારક પોહોંચાઈ જાય.
હા અને ટીવી ટીવી તો આપણ આપણા પરિવારની કરતા પરિવારની જોડે બીને દેખી શકશો. પણ મોબાઈલ આ એવી ચીજ છે કે
ટીવીઆ મનોરંજન તેવીી આ મનોરંજન ની કરતા વસ્તુ છે જે બટા ફેમિલી ને સાથે લાવે સાથે બોલવા આવે.
બોલવાવે હા એકદમ બરાબર, પણ ટીવી મ દેખશું તો સારું બી છે પણ મોબાઈલ તો ના દેખવું જ હોઈ છે.
નાના બાળકો તો જરાબ ભી દખું નને જો.
હા મારું મત છે કે આપણ કામ પૂરતા મોબાઈલ દેખે. અને બાકીનુંજ જે કામ ટાઈમ નીકળતા આપ જેના પરિવારને વિચ ટાઈમ તેની જોડે સ્પેન્ડ કરે, અને વહી નાના નાના બાલકને તો મોબાઈલ બંધ કરવી દેવાનો છે, કેમકે આપણાં સોશિયલ મીડિયા તે ખૂબ આ માવજ આપડ હા. તના મે તો નાના નાના બાળક આવડાથી મોબાઈલ માંગે છે તો તેમનો ઉપયોગ કરવા કરતા શું કરવાનું શું નહી તે આપણા આપે આપણ ડિપેન્ડ રહેેવા દવું જોઈએ છે.
એવી વસ્તુ કેરી કોઈગી થાય.
હા અને તો હડાતના પોર્યા મનોરં જ કાર્ટૂન અને તે ખૂબ સારા વસ્તુ છેતીના દેખણ લ તો તે દેન માંગે છે. પણ આ નહી સારું નથી છે, અને આંખો પર આપણા અ ઘરે મજ એ થાય છે. અને ટીવી જોતી વ્યક્તિ મુજે આખો પરિવાર સાથે હોય છે પણ એથી પરિવારમાં પ્રેમ અને સંવાદ મળે છે મને તારી સાથે બોલીને ટીવી મોબાઈલ ના બધાના ખુબ સારું લાગે છે ચાલ છે પએ મળશું. હમ